હલો સુ કર હ.
કસું નહી બેઠી હું.
હે જમી લીધું?
હા જમીલીધું.
હે વરસાદ પોય કેવું.
વરસાદ તો આવતો નહી હવે રથયાત્રા આવે જોઈએ દિવસે વરસાદ આવે તો.
સાચી વાત હ.
હમ્મ તમારે આવે કે નહી આવતો.
અ મારે આવે તો.
કેવો આવે આમાં રોજ કે
ના રોજ નહી આવે તો બે દિવસે બે દિવસે આવે.
અમારે તો એક દિવસ આવ પછી આવ્યો જ નહી વરસાદ.
હે આમાં તો પવન પવન સાથે હતો વરસાદ તો.
પવન તો રોજ રાતે રોજ રાતે હોય પણ વરસાદ નહીં હોતો.
હા તો પાણી આવક નહી આવતી સાઈડ.
ના પાણી ભરાય ને પણ અમારા ઘર આગળની થોડું આગળ ભરાય. હ.
આમાં તો બહુ જ પાણી ભરાય.
હા એટલે આવા જવાવામાં તકલીફ પડે પણ અમારે અહિયાં બે ત્રણ રસ્તા જવાના એટલે ગમે તે બાજુ થી જવાય.
તો તો ચાલ નગર આમ તો વરસાદમાં પાણી ભરાતું હોય એટલે આપ આવા જવા જ તકલીફ પડે ને.
હા પણ અમારે તો નહી ભરાતું એટલે આવા જવામાં કઈ તકલીફ પડતી જ નહી.
ત ઊંચાળો વિસ્તાર હશે એટલે આમાં તો નીચાવાળો વિસ્તાર એટલે અમા તો બહુ જ પાણી ભરાય છે.
હા ના પાઈ ગટર ઉભરાય.
ગટર ઉભરાય એટલે જવામાં આવવાવામાં તો બહુ જ પ્રોબ્લેમ થાય એક બાજુ મેં આતીવી હોય બેટર હતો.
હા ને એવા ગંદાતા પાણી પગ મૂકવું હોય ગમે પાછો.
પગ મૂકીને તો પગ પગ પોય લાગવા ફુલ્લા પડ પછ શેડી એના કર પગ ખાના પછી દવા લાવી જ પડે પગમે.
અને અંદર કઈક આ ગયું હોય વરસાદ ન અને દેખાય નહી એટલા ગંદાતા પાણી કઈ કડીે બઢડી જાય તો સાપ બાપ.
સાચી વાત અંદર તો જીવ જંતુ વધારે પાણી ભરેલ હોય ને તો અમે મકોડા પછી બિલકુ કેવાયમ હાપ હોય ને વેસું હોય ને બધું હોય ખબર જ ના પડે.
હા પણ ટુ વ્હીલર હોય એમાં પાણી બાકી ગાડી વાડી હોય તો જતી એ રે.
હા સાચી વાત ટુ વ્હીલર હોય એટલે પ્રોબ્લેમ તો થાય તો અ પગમ આવી જ જ આપડે.
હા અને બગડે ચપ્પલ બગડે એ પાછા અલગ બૂટ તો પહેરાયા જ નહીં આવાના.
ના બૂટ તો પણ પ્યારીએ તો પ્યારવા પ્યારવા હુકાય જ નઈ.
હા તો પઈ.
હ.
પણ અમારે તો શાંતિ રોજ વરસાદ તો આવતો નહી અને આવે એ દિવસે રાત થી આવે એટલે સવાર સુધી બધું પાણી જતું રહેે.
હા ચાલ તોત તમાર ઉચાલો વિસ્તાર ફટાફટ કોરું ફટાફટ થઈ જાય ને
કોરું થઈ જાય પણ અમુક વાર ગટરો ઉભ વધારે ભરાઈ ગયેલી હોય એટલે પાણી ના જાય અને સાફ કરવા વાળા તો આવે નહી પાછા
ના ચોમાસા વરસાદ હોયને એટલે કોઈ નહી આવતું બે દિવસ સુધી કોઈ ગટર સાફ થતા જ નહી.
અને પાછી લાઈટો જતી રે એના ડખા ચાર્જિંગ ના હોય
હા, વરસાદમાં તો લાઈટો જતી રહી એટલે પ્રોબ્લેમ થાય હવે એક તો ટાઈમ પાસ જ કો કરો બહાર જઈએ તો વરસાદ આવતો હોય ઘરમાં લાઈટો ના હોય ને એક બાજુ ગરમી પડતી હોય.
હા ગરમી તો કેવી પડે બફારો મારે વરસાદ એક વાર આવે પણ બીજી વાર ના આવે એટલે બ ફારો તો મારવાનો જ
હા બફારો બહુ જ માર હ
આમ તો પેલા ઉનાળો હતો એટલે રાતે નઈ ધાબા પર ઊંઘવા જતા રહેતા પણ હવે એકવાર વરસા પડ્યો તારના મચ્છર પડ્યા શું ઊઘે
હા અને પાછા નાના જીવ જંતુ પેલા હોય ને જનાવર એ તો હાથ માં જ બહુ જ કર બરા રો હોય ને
હ અને અત્યાર તો હવે ડેન્ગ્યુ ચિકન પુનિયા અને બધા ચાન્સ વધી ગયા એટલે રાતે ઊંઘાાય નહી તમને વધારે કરીએ તો તમારે પાછુ. ડેન્ગ્યુ બેેન્ગ્યુ થઈ જશે તમારી માથા કૂટ થાય ખાલી ખોટી
હ અ ડેન્ગ્યુ થાય એટલે પછી દવાખાનું પૈસા ભાગો ગમે તેમ
તો અને તો જલ્દી મટે નહી, આપણા શરીર ની હાલત કેવી કરી દે હાવ.
હા ફોલા ફોલા થાય હાથમે એને પછી સ્કીને બગડી જાય આખી આમાં તો
તો ઓન એડમિટ નહીં રહેવાનું
હા એડમિટ રેવું જ પડે ત્રણ દિવસે ત્રણ દિવસ હોસ્પિટલ નો ખર્ચો
તો વરસાદ આવે એની જોડે કેટલું એ લઈને આવે
હા બીમારીઓનું ઘર થાય આમ તો
તો આવતો નહી તો કે આવતો નહી આવતો નહી આવે એટલે કે હવે જતો નહી.
હ હ હા એવું થાય હે
વરસાદ પેલા વરસાદ પેલા ના જ આવે ત્યારે એવું હોય કે ગરમી કેટલી બધી હે તડકો કો કશે જવાતું એ નહી, ખાલી લું લાગે આમને ત્યા મોદા પડાય અને હવે વરસાદ આવ્યો તે કેટલું ગંદાતું થાય, એના કરતા ના આવતું હોય તો જ સારુ
હા છે હવે ના આવેત તો છે, ખેડૂતો તો પછી વાવું પને વરસાદ તો જોઈએ જ
વરસાદ તો જોઈએ પણ વધારે પડતું પડી જાય, તો ખેતી બગાડીએ દે એમને કેટલો બધો વરસાદ પડ્યો હમણા આજુબાજુ તો
હા બઉ જ પડે તો પેલી ફેર તો ખેડૂતોને બઉ જ નુકસાન આ પે તો મગફળી ના પાણી હો ને મગફળી પાણીમાં તરતી હતી એટલો વરસાદ આયો હતો ને કે વાત જ ના પૂછો
તો વરસાદ માપે માપે આવતો હોય, તો અલગ વાતા હે એમની ખેતી ના બગડે પણ આ તો વરસાદ કેટલો બધો પડ્યો બધા ઘર બર બધું તૂટી ગયું ને રોગચાળા કેવા આવ્યા બહાર તો
હા, વરસાદ નતો આવતો નતો આવતો અને આવને તો વાવણીને ટાઈમે નહી આવતો જ્યાંરે ખેડૂતો ને પાક બધા લેવાઈ જાય બધું થાય ને પછી આવે વરસાદ એટલે ખેડૂતોને નુકસાન જ થવાનુ
તો અને બીજા બધા ગામડામાં તો રોગ પડ પડ્યો અને એવા મચ્છરને ડાયરેક્ટ ચાંદીઓ જ પડી જાય શરીર ઉપર
હા એમ તો વાવણી ટાઈમે આવતો ને ખેડૂતો કોકો ફાયદો થાય. પા તો વાાવણી બગાડે કે પાકે બગાડે છેે, કહી મોઢા મોટે આયલો જા દે હ બગાડે વરસાદ તો
હા વરસાદ આવે આમ તો હાંજે આવે તો મજા આવે વળી લાઈટ બાઈટ હોય તો પકોડા બકડો ગરમ ગરમ ખાવાના વરસાદમાં
હા વરસાદ જેટલા ફાયદા એ નુકસાનબી હ
હા પણ રોજ રોજના એ હવે કે હવે પેલો પેલો વરસાદ પડ્યો ત્યારે સારું સારું લાગે હેડો બનાવીએ ખાઈએ વરસાદ ના બેહીએ જોઈએ કેવો વરસાદ પડ્યા નહીએ પહી ઓછું. કપડા ના હુંકાય બધે ભેનું ભેનું લાગે નાવું ના ગમે પહી ખબર પડે કે હા એ ખાલી ખોટું આવે વરસાદ
આપડે તો તો શહેમાં સારું હોય વરસાદમાં ગામડામાં તો કીચડ જેટલું પડ્યું હોય. ભેંસો આગળ તો બા કેટલો ગારો પડ્યો હોય. અઠવાડિયે અઠવાડિયે સુધી હુકાતો નહીં હોતો ગારો તાઈમે પસો ક્યાં બાંધવી બાર
હા. ગામડાવાળાને વધારે પ્રોબ્લેમ થાય પણ આપણે સિટી માં રહીએ એટલે આપણને એટલું બધું ના એ થાય.
હા. ગામડાને તો બહુ જ તકલીફ પડે.
અમારે તો વરસાદ પડતો જ નહી એક એક દિવસ પડ્યો આખી રાત પડ્યો પડ્યો બહુ જ પડ્યો વીજળીના કાંટકા બધું બધું અમે એ દિવસએ નાહ્યા તા પણ હવે વરસાદ જ પડતો જ નહી છાંટા આવે ને જતા રે છાંટા આવેને જતા રેગ
અમારે ત્રણ દિવસ વરસાદ આવયો છે આમ તો
એકવાર આયો બીજી વાર તો આવે ના આવે એ એવું રાત્રે આવે બે ત્રણ છાંટા તો બધા નીચે ઊંઘવા જતા રહે પ બંદે થઈ જાય પ ગરમી ના પાછા એટલે ઊંઘ બગાડે ખાલી ખોટી રાતે
અમારે તો ત્રણ દિવસ આવે પણ એક દિવસ જ બોવ આયોતો બે દિવસ માફ માપી જયા હતા ખાલી ખાટલા લેવડ આવતા હતા એટલું ના વધાર નહી આવેલો કે વરસાદ તો.
વરસાદ તો કંટાળો લેવડાવે.
સાચી વાત પણ ના આવે તોય બાપ કે વરસાદ નહીં આવે તો નાહ આવે એટલે કે વરસાદ જાતો નહીં.
અમારે એવું જ છે ને અત્યારે વરસાદ નહીં આવતો તો એકવાર હરખી રીતે આઈ જાય ટલ્લા આવે ટલા એ જાય થોડો થોડો અંધારે જબ્બર અંધારે તો લાગશે આવશે આવશે આવશે બધું છૂટું થઈ જાય.
હ પહીઁ એકદમ તડકો કાઢદે અમારે એવું જ કર વરસાદ આવ આવ. આપણ એવું લાગશે હ લને વડશે હાલ આવશે પણ આવતો જ નહી.
હા ના હવે તો બધા ઉપવાસો આવશે એટલે.
હા તો બધા વરતો આવેને બધું તહેવારો ચાલુ થાય ને હવે તો પાછા રથયાત્રાન ગૌરીવ્રતને બધા ઉપવાસો ચાલુ થાય શ્રાવણ મહિનો આવશે. બધા તહેવારો આવશે એવું થાય ને તો એકવાર વરસાદ તો ચાલુ દે તો વરસાદ તો ચાલુ
અષાઢી બીજ ઉપર આવવાનું વરઘોડો જોવા કે નહી આવવાનું?
હા આવવાનું ને તમાર જવાનું.
જવાનું જ છે ને મારા દાદી ના ઘરે જઈશું બધા.
ચા ચાલ.
આમ કેટલી બધી ભીડ હોય હેડવાની એ જગ્યા નહ હોતી એટલે. પેલે જલ્દી જલ્દી સવાર વેહલા ઉઠીને જ જતું રહેવાય પછ તો તમને હેડવાની એ જગ્યા ના હોય બોલો કોઈ ધક્કા મારતા હોય.
અષાઢી બીજ પર બોવ જ ભીડ હોય છે આપણ જવા જ નહી મળતું ચોય બાજુ.
તો. બધા ચડી ચડી ને ઊભા રહેે કઈ મજા એ ના આવે કે ના અમે ઉભાએ તમે આગળ જાવ ધક્કા મ કવાય એટલે વેલા જ એ કરી જ દેવાનું બધું
હ ક હોય ને આપડે આપે આપડણે જોડે હોય ને તો કોઈ જડતું એ નહ આપડે હવે હાથ પકડી પકડીને રાખવા હોય એના ચોય ખોવાઈ જાય
અને અમે વહેલા જઈને કઈ ફાયદો નહી વરસાદ ના પડે તો તડકાનું સવારનું ઉભું રહેવું પડે વરઘોડો તો બફોરે આવે ઠેક ત્યાં હુધી ઊભું રહેવાનું
હા વરધોડો તો બપોરે બે વાગે આવે એટલે પછી એટલી કળા ઉભુજ રેવું પડે વ્યાલા જગ્યા વ્યાલા જઈને જગ્યા રોકી લેવાની
વરસાદ આવે તો ઊભું રવાની એ મજા આવે
હા નાતા નાતા ઉભુ રેવાનું આવવાનું ભરઘોડા જોવાની મજા આવે વસ્તતી ને આપી ના લાગે
હા ના આવે ના આવે તો તડકાનું બાપા બફાઈ જવાય એટલી બધી વસ્તીમાં
હા બ બફારો બહુ જ હોય છે વરસાદ ના હતો તો
તો પણ બધા કે ભગવાનને નવડાવા વરસાદ તો આવે થોડો તો થોડો
હા જગદીશ સવારે નવરાંવા આવે જ વરસાદ થોડો લગી રહ્યા આવે ખરી ત્યાં ભાવ પડત ખરી
હા એટલો આવે તો સારું
હા આવશે જ તો ખરી છે વરસાદ તો આવશે જ
આવે તો સારું એટલું હેલું પડી જાય ઉભું રહે રહેવાનું ના આવે તો જોવાનું તો છે જ આવે ના આવે પણ આ તો એમ કીધું કે આવે તો વળી તડકાનું ઊભું ના રહેવું પડે ગરમીનુ
સાચી વાત આવશે જ વરસાદ તો નવરવા ભગવાન નો તો
એક વાર તો અષાઢી વીજમાં કેટલો બધો વરસાદ આવ્યો હતો
હા બઉુ જ આ તો ખબર તમે ગયા ત વરસાદમાં એક પાવન હતોને એક વાર અ વરખોડો જોતા તો અરે ઘરે દોડ આવતો હ શું કરીએ વરસાદનો બધસ્ ત આમ દોડ ને આમ દોડ વરસાદ આવાનો એક બાયરો હકતી વાયરો હતો એક
તો મારા દાદીને ઘરે તો મોટું ઝાડે અમે તો જવાના રસ્તામાં જ છે એ એટલી ભીક લાગે ને કે અમે જઈશું પડશે જઈશું પડશે એટલે અમે તો ગયા જ નહી જોધી વરસાદ ના પડટે ને ત્યાં સુધી
હે રસ્તા પર ટ્રાફિક હોય ને પાછી
રસ્તામાં કશું જે વરસાદ પેલા થોડું થોડું આવ પ એકદમ ફાસ્ટ આવા માંડ એકદમ ફાસ્ટ લોકો જે દોડ્યા હે ને ઘરે માટે
હા એટલે ભીડ તો થાય પછી વસ્તી અમે ના જતી કે અમે ના જતી
તો અને ખાલી ખોટી વગાડે
હા હા બઉુ જ પેલું થાય ભીડ બસ બસ્તી મા તો
હ અમુક તો બધા ઘરો ઉપર ચડી ચડીને જોતા હોય એટલે
હા ભ વરસાદ આન તો પગ લપતાય તો ભવાય પડી જવાય ધાબા ઉપર ખરોબ ઉપર થી તો
સાાચી વાત
પતરા હોય ને એટલે લપટી જવાય ને પગે તો પછી એ વ પડી જવાય
અમે એવી રીતે કશ ચડતા જઈ અમે તો સાઈડ માં ઊભા રહીએ જેટલું દેખાય દેખાય ના દેખાય દર્શન થઈ જાય ભગવાન ના બહુ મોટી વાત
હા એધર જ કરાય ઉપર ના ચઢાય ગમે ત્યાં ઉભા ઉભા રે ને દર્શન કરી દેવાય વરઘોડો તો એક જ દિવસ નો હોય
હા વરઘોડો તો વરઘોડો જ છે હવે દર વખતે તે આવે સારું છેલો મળીએ વરઘોડામા
એ હાર રુ હ બાઈ